હલો બસ મજામાં તમે કેમ છો
બસ હું પણ મજામાં હતો ચલો ને આજે મસ્ત એક રસપ્રદ વિષ યાદ આવ્યો છે કે બચેલો ખોરાક નો ઉપયોગ એના પર આપણે થોડીક વાત કરી લઈએ જાણીથી પણ મળી જાય આપણને
હા બિલકુલ આ વિષય ખરેખર ઉપયોગી છે આપડા ઘેર ઘણી વાર ખોરાક બચાવી દઈએ છે
બિલકુલ અને ઘણી વાર તો એ સીધું જ છે ને ડસ્ટબિનમાં જાય છે ને મને લાગે છે ને ક્યાં મોટી સમસ્યા છે
હા બિલકુલ મને યાદ છે કે નાના હતા ત્યારે ઘરે એક પણ રોટલી ભેડ પાવા દેતા નતા આપણે
એજને મારા ઘરમાં પણ એવું જ હતું મમ્મી કેહતી કે અન્ ન સન્માન કરવો જોઈએ
હા બિલકુલ આજે લોકો પાસે પૈસા વધુ છે પણ ખોરાક પતિ કદર ઓછી થઈ ગઈ છે
બિલકુલ સાચી વાત અને રેસ્ટોરન્ટ આમ કહેવાય ને કે રેસ્ટોરન્ટમાં પણ આમ લોકો ઘણું ઓર્ડર કરે છે ને પછી અડધું છોડી દે છે એ ખુબ જ આમ ખોટી આદત છે
હા મને તો આ જોઈને ખરાબ લાગે છે કેટલાક લોકો ને બે વા વખત નું જમવાનું પણ મળતું નથી
બિલકુલ અને શું તમે ઘરે બચેલી રોટલી નું શું કરો છો થોડું જણાવશો મને
હા અમે સવારે રોટલી નો ચેવડો બનાવીયએ છીએ ખુબ સ્વાદિષ્ટ લાગે છે
વાહ અમે તો રોટલીના લાડવા પણ આમ બનાવીએ છ છેએ તો આમ એટલા મસ્ત હોય છે ને
ઓહો રોટલી ના લાડવા મને તો ખુબ ગમે છે તેમાં ઘી અને ગોળ નો સ્વાદ અલગ જ હોય છે
એજ અને ભચેલા ભાત નું શું કરો તમે
બાથમાંથી ફ્રાઈડ રાઈસ રાઈસ કટલેટ કે રાઈસ ઢોકળા પણ બની શકે ઠ છે
વા અને રાઈસ ઢોકળા વિશે ન આમ પહેલી વાર હું તો સાંભળી રહ્યો છું.
હા મારા એક મિત્ર ની મમ્મી બનાવે છે બચેલા ભત નો સરસ ઉપયોગ થાય છે.
એ જ તો ખરેખર શ્રમજનકમ ક્યાને એમ વિચાર છે આમ
હા બિલકુલ ખોરાક વેરફાવ કરતા તેનું નવું રૂપ આપવું વધુ સારું લાગે છે.
એ જેને શું તમે નોટિસ કર્યું છે કે લગ્ન પ્રસંગોમાં કેટલો ખોરાક પકડે છે
હા બહુ જ વધુ લોકો બધી વસ્તુઓને ટેસ્ટ કરવા માંગે છે. પણ પૂરી કરતા નથી
એ જ અને મને લાગે છે ને કે પ્લેટમાં ઓછું લેવું જોઈએ જરૂર પડે તો ફરી લેવું જોઈએ જો
હા બિલકુલ આ એક સારી આદત છે આ રીતે ખોરાક નો બગાડ ઓછો થઈ શકે યસ સર
કે જેને કેટલાક તો દેશોમાં છે ને ફૂડ વેસ્ટ વિરુદ્ધ જાગૃતિ અભિયાન પણ આમ ચાલે છે.
હા બિલકુલ અને કેટલાક રેસ્ટોરન્ટમાં બચેલો ખોરાક પેક કરવા માટે પ્રોત્સાહન આપે છે આપણાને
એ છે ને આપણા દેશમાં પણ આ સંસ્કૃતિ વધુ મજબૂત આમ થવી જ જોઈએ તો તો
બિલકુલ ઘરથી જ આદત સારરૂ કરવી જોઈએ આપણેે
અને પછેલા શાક નો તમે શું કરો છો
જો બછેલા શાકમાંથી સેન્ડવિચ સ્ટફિંગ કે પરાઠા બનાવી શકાય
નાા તો મને ખુબ જ ગમ્યું અને બાળકોને પણ આમ નવી વાનગીઓ લાગે નહી.
હા બિલકુલ અને તેઓને ખબર પણ ના પડે કે આ બચેલા શાક માં બન્યું છે
હું પણ એજ માનું છું કે રસોઈ એક છે ને એક કળા છે.
હા બિલકુલ અ તે તમે ક્યારે ફૂડ ડોનેશન વિષ વિચાર્યું છે.
હા કેટલાક એનજીઓ બચેલા પણ આમ સુરક્ષિત ખોરાક આમ કેવાય ને કે જરૂરતમંદ લોકો સુધી પહોંચાડે છે.
ઓહ સરસ આ ખરેખર પ્રશંસનીય કાર્ય છે.
બિલકુલ સાચી વાત ને આમ કેવાય ને કે આજકાલ તો ખેડૂતો કેટલી મહેનત કરે છે એક દંડને ઉગાડવા માટે
હા બિલકુલ એટલે દરેક દાનાની કદર કરવી જોઈએ આપડે
એ જ ને આજની પેઢી ને પણ આ મૂલ્ય આમ સમજવું જરૂરી જ છે ખુબ જ
હા સ્કૂલમાં પણ ફૂડ વસ્ટ વિશે શીખવા આપવી જોઈએ
હ સેમ જ છું બાળપણથી આદત પડશે તો મોટો ફેરફાર આવશે જીવનમાં
બિલકુલ અનેનંદ ઘરમાં જમતા સમય જેટલું જોઈએ એટલું જ લેવું આપડે
હા એ નાની પણ આમ કેવાય ને કે વાત સરસ ઉમંગ ની વાત છ
બિલકુલ નાની આદત થી મોટા પરિણામ મળે છે આપણને
એજ આજની વાત તો આમ ચીટથી મને આમ ઘણો નવા વિચારો મળ્યા મને તો
મને પણ બચેલા ખોરાકને નવી વાનગીમાં વહેલવું ખરેખર રાસપ્રદ છે.
એજ અને શું તમે ક્યારેક વિચાર્યું છે કે એક પ્લેટ નો ખોરાક પાછળ કેટલું પાણી વપરાય છે.
હા હું એક આર્ટિકલમાં વાંચ્યું હતું, કે અન્ન ઉગાડવામાં ઘણું પાણી અને ઉર્જા વપરાય છે.
હા એટલે આમ કેવાય ને કે જયારે આપડે ખોરાક વેડફાય છએ તો ત્યારે આ બધા આમ સાંસંદો પણ આમ વેડફાઈ જાય છે.
હા બિલકુલ સાચી વાત, આ દ્રષ્ટિકોણથી જોયું તો ફૂડ વ એસ્ટ તો વધુ ગંભીર લાગે છે આપણાને.
એવે જનમ મારા તો એક ઓળખીતા છે ને દરેક રવિવારે ફ્રીઝ ચેક કરે.
શા માટે?
પેલા તો જે ને તેઓ જુવે કે કેટલું વસ્તુઓ આમ વપરાય છે. અને કેટલું આમ લાવવાનું છે. એ રીતે બધું ચેક કરે સામાન કે કેટલો વધ્યો છે ને કેટલો નથી વધ્યો.
વાહ આ ખૂબ પ્ર્ટિકલ પ્રેક્ટિકલ આઈડિયા છે.
એ જ ને આથી કઈ વસ્તુ ખરાબ પણ નથી થતી.
હા ઘણી વાર આપણેે વસ્તુ ખરીદીએ છીએ અને પછી ભૂલી જઈએ છીએ.
એજ ખરેખર અને ફ્રીજ ની પાછળ પડેલી વસ્તુ છે ને ઘણી વાર એ એક્સ પારી સુધી પણ પહોંચી જાય છે. હ એ આમ કાળજી રાખવી પડે એમ.
હા બિલકુલ મને લાગે છે કે શોપિંગ કરતાં પહેલા આપણે લિસ્ટ બનાવી જોઈએ.
હું પણ આમ એજ કરું છું કે લિસ્ટ હોય તો જરૂર કરતા વધુ વસ્ તું લેવાની નથી તો.
હા ઓનલાઈન ગ્રોસરી એપસ થી પણ લોકો ક્યારેક વધુ ઓર્ડલ કરી શકે છે.
એજ અને જો ડિસ્કાઉન્ટ જોઈને ઘણી વાર છે ને, લોકો એટલું બધું વસ્તુ લઈ લે છે ને. જે જરૂર નથી હોતી ગામ ઘરમાં.
બિલકુલ. હા બિલકુલ અને પછી એ વપરાતી નથી આપણાથી.
એજ અને તમે શું બચેલી દાળનો ઉપયોગ ક્યારેક કર્યો છે?
હા બચે દાલમાંથી દાલ પરાઠા અને દાલ હાંડવો બનાવી શકે.
ઓહો દાલ હાંડુઓ, આતો મને નવો આઈડિયા મળ્યો.
હા એક વાર ટ્રાય કરજો, ખુબ સ્વાદિષ્ટ લાગે છે.
બિલકુલ અને ઘણી વાર તો રસોમાંર છે, ને આમ પ્રયોગ કરવાથી છે ને નવી વાનગીઓ પણ મલી જાય છે ન
હા અને ઘરના શ સભ્યોને પણ નવો સ્વાદ મલે છે.
એજ અને બાળકો માટે પણ આમ સારી રીત છે કે તેઓ નવી ડીશ જોઈને આમ ઉત્સાહિત થઈ જાય છે. એમ કેવાય ને
બિલકુલ. હા આ ખાસ કરીને જયારે દિશ સુંદર રીતે પ્રસન કરી હોય છે.
એજ ને પ્રેઝન્ટેશન પણ આમ મહત્વપૂર્ણ છે ને?
બિલકુલ. સામે વસ્તુ પણ નવી રીતે આપો તો લોકોન વધુ પસંદ કરે છે.
શું તમે ક્યારે કોમ્યુનિટી ફ્રીઝ વિશે સાંભળીયુ છે?
હા કેટલાક શહેરોમાં લોકો વધારાનો ખોરાક ત્યાં મૂકી શકે છે.
બિલકુલ અને જરૂરિયાતમંદ લોકો છે ને તેની લમ લઈ શકે છે, કેવાયને.
હા બિલકુલ, આ ખુબ સુંદર વિચાર છે ત્યાંનો.
બિલકુલ અને આવા પ્રયાસોથી છે ને આમ સમાજમાં પણ આમ સ કર તમક મ ફેરફાર આવે છે.
હા બિલકુલ મને લાગે છે કે આપડે પણ આપણા વિસ્તારમાં આવી પહેલી પહેલ કરવી જોઈએ.
એજને નાની શરૂઆત પર છે ને મોટો પરિણામ આપી શકે.
બિલકુલ એક બીજી વાત ઘરે નાના પોષણ સર્વે કરવા જોઈએ.
એજ સાચી વાત છે અને વધુ જોઈએ તો ફરી લઈ શકાય જો.
હા આ આદતથી પ્લેટ વેસ્ટ ઘણો ઓછો થઈ જાય છે
અને હું તો જોઉં છું ને કે કેટલાક બુફેમાં છે ને લોકો પ્લેટ ભરી ભરીને લે છે પણ એ સમાપ્ત કરી શક નથી અને એ બગાડ થઈ જાય છે એટલે જેટલું જોઈએ એટલું જ હમ
હા અને પછી અડધું પણ પૂરું કરતા નથી હા તેઓ બદલવાની જરૂર છે
બિલકુલ અને જેટલું ખાઈ શકાય એટલું લેવું જોઈએ જો સીધી વાત છે
હા બિલકુલ તમે શું માનો છો ફૂડ વેસ્ટની સમસ્યા આગળ વધશે એ ઘટ છે
જો જાગૃતિ આમ વધશે તો જરૂર ઘટશે
હા સોશિયલ મીડિયા પણ આમ આ મદદ કરી શકે છે આપણાને
હા એ વાત તો છે કે લોકો ક્રિએટિવ લેફ રેસીપી શેર કર તો ઘણા લોકો આમ આમ ક્રિએટ કરતા હોય છે
બિલકુલ મને તો આજની વિચાર ચર્ચાની ઘણું શીખવા મળ્યું છે
એ મને પણ કે ખોરાક નો સન્માન કરવો દરેકની જવાબદારી છે
હા બિલકુલ એક રોટલી બચાવી પણ એક સારી શરૂઆત છે આપણી માટે
એજ તો ચલો ને આજની વાતને આ સુંદર વિચાર સાથે પૂરી કરી હો શું કહેવો
હા બિલકુલ
અને કેહેવાય ને કે આનો કહેવાય છે કે અન્નનો આદર કરો અને ખોરાક નો બગાડ ઓછો કરો આ સંદેશ દરેક સુધી પહોંચવો જ જોઈએ હા
હા બિલકુલ સાચી વાત છે બહુ સરસ વાત કરી તમે
ને આજે મને તમારી જોડે આ વિષય પર વાત કરીને ખુબ જ આમ આનંદ આપ આપણે ચોક્કસ બીજા કોઈ નવા વિષય પર વાત કરીશું
હા પણ
હા ચોક્કસ મળ
માે